હેલો હા મજામાં બેન?
હા હું મજામાં તમે કેમ છો બેન?
બસ મને પણ સારું છે હા બોલો બોલો-
કઈ નઈ આજે તો છે ને તમને ખબર છે અમારા- પાડોશમાં અ એક ભાઈ ને બે રે છે- તો એમનો દીકરો કેટલાએ વખતથી- કોક પાંચ છ વર્ષથી અમેરિકા રહેતોતો તો આજે એ આવ્યો તો.
તો આપળે જોઈએ ને કે અ આપળે ભારતથી આપળા - માણસો અમેરિકા કે આમ ક્યાંક આઉટ ઓફ કન્ટ્રી જાય- તો એમનું એકદમ કેવાય ને કે વર્તન જ ચેન્જ થઈ જાય. તો ઘરે આવે ને ઈ જે ભાઈ ઘરે આવે ને ઈ પછી એના મમ્મી પપ્પા ને પણ પગે ન લાગ્યો કે કોઈ વડીલોને પણ પગે ન લાગ્યો તો હું એમ વિચારું છું કે આ આપણા દેશ ની એક વાત બહુ સારી છે કે જયારે આપડે વડીલો ને મળીએ મમ્મી પપ્પા ને મળીએ આટલા વખત પછી. તો એક બીજાને પગે લાગવાનું એ સારા સંસ્કારો અમુક આપણા દેશમાં સારા છે. હવે જારે- ઈ આઈવો ત્યારે એને કઈ નોકર્યું એને ત ખાલી કઈ ને ક હેન્ડ શેક કર્યો - અને પી થાબડીને એવું બધું અને એને એકદમ વાણી વર્તન બી ચેન્જ- થઈ ગયા તા. તો આમ આપણને લાગે ને કે આ એજ માણસ છે કે જે થોડાક વર્ષો પહેલા આમ - બહારથી અ બહાર આઉટ ઓફ કન્ટ્રી ગયો હતો. તો મને એમ વિચાર આવે કે અમુક બાબતો આપણી ભારતની ખૂબ સારી છે. અમ. વડીલોને માન સન્માન આપવું પછી આપડે જમતી વખતે પણ આમ અ થાળી ને પગે લાગીએ છીએ- પછી ભારતમાં પણ એવું નથી કે કોઈ એક- ધર્મનો દબદબો હોય આપણે બધા ધર્મના સાથે મળીને એકબીજાના તહેવાર- ઉજવતા હોઈએ છીએ બધા ધર્મને એક સરખું જ મહત્વ આપવામાં આવે છે. પછી કેવાય ને કે ભારત ના માણસો આમ વિવેક કે બહુ હોય મદદશીલ નિભાવના હોય એ લોકોને. કે આપણે રસ્તા જતા હોઈએ તો આપણેે કોઈને પૂછીએ કે ભાઈ તમે એડ્રેસ કયો. હા તો બધા બહુ વિવેક થી અને ઘણાને તો અમે કહીએ ને તો ઈ. જ્યાં એડ્રેસ જે. ઘર નો હોય અથવા જે દુકાન નુ હોય ને એના જાપા એના દરવાજા સુધી આપણને મુક મુકી આવે એટલા સારા મેં મેં તો મારા જીવનમાં વ્યક્તિઓ જોયા છે. તો અમુક બાબતો ભારતની ખૂબ સારી છે વિદેશ કરતા અને અમુક બાબતો તમાર ભારત વિદેશ કરતા પાછું પડે છે. અ અહીના લોકોની અમુક મેન્ટાલિટી કે માનસિકતા કહી શકો કારણ કે અમુક સ્વચ્છતા બહાર આપણેે ઘરમાં જેટલી રાખીએ છીએ. એટલી બાર આપણે સ્વચ્છતા નથી રાખી શકતા. કે પછી અ કેવાય ને કે જે એટલું અહિયાં. હમ અ કેવાય ને કે સ્ત્રીઓ જે. સ્ત્રીઓને કામ કરવા જેટલી મેન્ટાલિટી હજી આપણેે અહીંયા ડેવલપ નથી થઈ કે. ચલો પુ ખસ. સ્ત્રીઓ પણ ઘરની બહાર કામ કરે એટલું બધું લગ્ન પછી પણ બાળકો થાય પછી પણ એ રીતે અ વિદેશમાં અમુક સારું છે કે એ લોકો સ્ત્રીઓને ફ્રીલી એ લોકો વર્ક કરી શકે બરાબર ને બેન તમારું શું કેવું છે.
સાચી વાત છે તમારી કે અમુક વસ્તુમાં ભારત હજી એટલું આગળ નથી વધ્યું. પણ તમને ખબર છે મને કેવું લાગે છે. કે મને એવું લાગે કે બધી કોઈ પણ વસ્તુ ચાતો આપણે દેશ ની વાત કરીએ છે. પણ કોઈ પણ વસ્તુ છે ને તો એમાં સારું અને ખરાબ તો હોવાનું તે. સોયાસો ટકા તો એક બી વસ્ત. એક બી વસ્તુ હોય કે કઈ પણ આપણને નથી મળવાનું બરાબર છે. જો હવે તમે ભારત ની વાત કરો ને. તો આપણે ભારતમાં કેવું તમે કીધું કે અલગ અલગ ધર્મ હોય છે એમ. તો અલગ અલગ સંસ્કૃતિ હોય ભાષા કેટલી બધી હોય છે અલગ અલગ ધર્મ હોય છે. એમ તો આપડે બધા જે રિચ્યુઅલ્સ હોય ને અલગ અલગ. અને પાછા કેવું કે આપડે એવું નથી કે ચલો. અત્યારે તો તમે સ્કૂલમાં જુઓ ને કે એવું નથી કે કોઈ એક જ ધર્મની રજા આપે છે આપડણે બધા ધર્મની બધા ધર્મને સ્વીકારીએ છીએ અને એ વસ્ત. તો આપડે બાળકો ને બી ટેવ પાડે છે કે ચલો ના નાના હોય ને ત્યારથી બધા ધર્મ માટે રજા આપે છે. તો ઈ પણ એક સંસ્કૃતિ બાળકો માટે છે ભારતમાં કે પહેલેથી શીખે છે. અ જ્યારે બાર કેવું હોય છે કે એ લોકોનું એક જ કલ્ચર કે એક જ ધર્મ પકડી રાખ્યો હોય. બરાબર અને ઈ પ્રમાણે કરે ઈ લોકોને ફેર નથી પડતો કે બીજા ધર્મ વાળા ફિલિંગ્ જેમ બહાર થી આવેલા હોય તો ઈ લોકોની ફિલિંગ્સ કેવી છે જો આપડામાં પેલા ક્રિશ્ચયન જાતિ હોય તો એ આપણામાં નહોતી બરાબર પણ હવે જયારે જો એડ થઈ છે તો આપડે કેવું હવે છોકરાને સ્કૂલમાં પણ ક્રિસમસ નું વેકેશન પડે છે. ઓફિસમાં તમે જુઓ ને તો ત્યાં પણ ક્રિસમસ સેલિબ્રેશન થાય છે. એટલે એવું બધું ભારતમાં આપણે વિચાર વિચારસરણી મોટી રાખીને બધાને એક્સેપ્ટ કરીએ છીએ. આપડા માનીને આપણે આગળ વધીએ છીએ અને તમે જે આ કહો છો ને કે તમારા બાજુ વાળા ભાઈ નો આવો કિસ્સો છે. એમાં પણ છે ને મેઈન વસ્તુ સંસ્કારની છે કે જો આટલા ટાઈમથી ભારતમાં રહીએ તો એ જે સંસ્કૃતિ છે ને એ આપોઆપ આપડામાં આવી જાય. આપડે આવી જાય કે આપણનેમ જો ઈ પગે ના લાગે તો આપણને એવું લાગે કે આ થોડી આ બરાબર રીતે છે એમ કે વડીલ છે તો લાગવ જો એ સંસ્કાર પણ આપણને આપણા ભારત દેશના કલ્ચર માંથી જ મળેલા છે એમ. અન તમે જુઓ કે આપડામાં કેટલા અલગ અલગ રાજ્યો છે. ભાષા કેટલી બધી છે પણ તો આપડે જયારે આપણે નેશનાલિટી લખીએ ને તો આપણને આપડા સૌથી પેલા આપણને આપણું ભારત જ યાદ આવે. બરાબર છે ને પછી તહેવાર ની વાત કરીએ ને તો જો દિવાળી, હોળી પછી ઈદ છે, ક્રિસમસ નું આજે અ સેલિબ્રેશન આવે પોંગલ છે પછી રક્ષાબંધન ઓણમ એટલે તો એમ કેટલા બધા અલગ અલગ જાત ના તહેવારો પાછા બધા સાથે મળીને આપ સેલિબ્રેટ કરીએ એવું નથી કે ચલો મારા ધર્મ નું નથી ને તો હું ન કરું. એટલે મને તો એવું લાગે કે આપણા ભારતમાં એકતા બઉ છે. અ આગળ વધવાની તક કદાચ બીજા કરતા ઓછી છે. પણ એકતા બઉ છે પણ તમારી આ વાત એ સાચી છે કે જે સ્વચ્છતા ની બાબત છે ને એમાં આપણે હજી ઘણી બધી આ અ આપડે વિચાર આપણે આપણાથી શરૂઆત કરવી જોઈએ એમ. આપણને બીજાનું જોવાએવું ગમે છે પણ જયારે આપડે પોતે કરવાની વાત આવે છે ને ત્યારે આપડે એટલું જલ્દી થી આપડે પગલા નથી ઉપાડતા કે ના હું શરૂ કરું ને તો ઈ વસ્તુ આગળ વધશે. બરાબર છે ને?
હા એકદમ સાચી વાત છે તમારી. તમે એમ કીધું કે કોઈ પણ વસ્તુ સો ટકા સારી કે સો ટકા ખરાબ નથી હોતી, એમ દરેક કન્ટ્રીમાં પણ હોય છે. અ ઉદાહરણ તરીકે આપણે ભારતમાં જોઈએ તો ભારત ના લોકો આમ કહેવાય ને કે ભાગે બધા ક ન્ટ્રી લોકો કરતા આમ કેવા ને કે દયાળુ વધુ હોય તમે આ જોજો કે ગમે વાર તહેવાર હોશે. અથવા તો કોઈ વ્યક્તિ અ કોઈના ઘરે મૃત્યુ થ્યું હોય. કે કોઈના ઘરે કોઈ બાળક જન્મ્યું હોય એની ખુશી માં લોકો ગરીબોને ભોજન કરાવે, દાન એ અનાથ બાળકોને કપડા ને એ બધું અપાવે. પછી એવા બધે દાન, ધર્મ, સેવા કરતા હોય છે તો વિદેશમાં આવું બધું નથ થી થતું અને આપણે ભારતમાં તો બધા એક સાથ થે પરિવાર માં મળીને રહેવા વાળા છે આ તો હવે પશ્ચિમી સંસ્કૃતિ ની અસર થવાથી હવે નાના નાના કુટુંબો બાકી કાકા કાકી છે મમ્મી પપ્પ પ્પા, ફઈ ફૂવા, બધા અ સાથે મળીને રેતા હોય બા દાદા પણ હોય. એટલે બાળકોને નાનપણથી જ ખબર પડે કે વડીલો સાથે કેવી રીતે વર્તન કરવું માન સમાન કેવી રીતે આપવું પછી ઘરમાં કેમ રેવાય છે બાર લોકોની સાથે કેમ વાતચીત કરાય બેસાય ઉસાય. એ બધું જ અ મા બાપ છે એ બાળકોને સંસ્કાર આપે આવું બધું વિભક્ત કુટુંબ કરતા જે સંયુક્ત કુટુંબ હોય જેમાં સભ્ય જાજા હોય ને તો એમાં બાળક ને ખબર પડે કે કેવી રીતે રેવાનું અને હવે તો વિદેશમાં કેવું થઈ ગયું છે કે એકદમ ખાલી મા માપ અને સંતાનો હોય. મા બાપ પણ અલગ રહેતા હોય અને મા બાપ ક્યારેક કેવાય ને કે વિઝિટ કરવા આવે. ઘર પોતાના સંતાનોને તો મેં ઘણી વાર જોયું છે. કે એ લોકો પણ એમ કેતા હોય કે મમ્મી પપ્પા હવે તમે કેટલા દિવસ રોકાણા છો. વિચાર કરો પોતાના જ મા બાપ પોતાના ઘરે આવ્યા હોય અને સંતાનને પૂછે કે મમ્મી પપ્પા તમે કેટલા દિવસો રો કાશો તો એ તો કેવું લાગે આપડે તો અહિયાં નાનપણથી જ મા બાપ સાથે ઉછરિયા ને એ લોક આવી રી તે પૂછે તો એ તો ખરાબ કેવાય મારી દ્રષ્ટિએ કારણ કે એ તો મા બાપ છે અને ભારતમાં નાના નાના પરિવારો હવે પશ્ચિમી સંસ્કૃતિના કારણે થઈ ગયા છે બાકી પહેલા તો એઈજ બધું હતું પરિવાર બધું હળી મળીને રહે જમવાનું સાથે ત્યાં વિદેશમાં તો જમવાનું સાથે નહી ગમે ત્યારે ગમે જમીલો ઓફિસમાં હોય તો પત્ની જમીને આવે ઈ ફોન કરીને કહી દે કે આજે હું ઘરે નહી આવી શકુ તમે બધા બહાર જમી લેજો તો બાળક પણ ક્યાંક જમી ના પોતાના ભાઈ બંધો સાથે પતિ પણ એવી રીતે બધા છૂટા છૂટા આવે જમે પોતાની રીતે ને પછી સુઈ જાય પરિવાર જેવું ઓછું લાગે અને આપ આપણું કલ્ ચર અહિયા એટલું હજી સંસ્કાર ભર્યો વાતાવરણ ત્યાં મા બાપને જ ખબર ન હોય કે સંતાનો શું કરતા હોય ઘણી વાર આપડે છે ને પિક્ચર ને એવું બધું જોઈએ ને વિદેશના જે મુવીઝ આવતા હોય એમાંથી આપણને ખ્યાલ આવે કે વિદેશી સંસ્કૃતિ કેવી છે. તો ઘણી વાર એમાં બાળક પાર્ટ ટાઈમ જોબ કરવા લાગતો હોય તો મા બાપ ને ખબર ના હોય બાળકો સ્ટોર માં કામ કરતું હોય અને મા બાપ તો અચાનક સામાન લેવા જાય વસ્તુ લેવા તો મા બાપ ને બહુ નવાઈ લાગે અચ્છા તું અયા કામ કરસ એટલે એવું મેં પિક્ચરોમાં જોયેલું છે તો બાળક કે હા મેં પાર્ટ ટાઈમ જોબ લઈ લીધી છે જય્યારે અહિયાં બાળક મા બાપ ના દરેક નાની નાની વસ્તુઓ કે મમ્મી પપ્પા આજે મે આમ કર્યું મમ્મી પપ્પા એ પૂછવાનું રાખે બાળકને કે બેટા તે શું કર્યું ત્યાં લેટ નાઈટ પાર્ટીઓ કરે. અને પછી બધું એકદમ અ જે દારૂનું સેવન છે બીડીનું સેવન છે એ બધું બાળકો કર તા હોય તો એ તરફ તો મા બાપ નું ધ્યાન ન હોય એટલે સંસ્કારોની કમી વિદેશમાં ઘણી છે આપડા ભારત કરતા બરાબર ને બેન તમારું શું કેવું
સાચી વાત છે આપણે છે ને એક આપણને પ્રાઉડ થવું જોઈએ કે આપણે આ ભારતમાં રહીએ છીએ એમ. કે આપણને સંસ્કૃતિ એવી સારી મળી છે કે આપણું ભવિષ્ય સુરક્ષિત છે આપણું વર્તમાન સુરક્ષિત પાછું આપણા બાળકો માટે આપડે વિચારીએ ને તો આપને એટલું ન લાગે તમે ઈન્ડિયા ની બહાર જુઓ ને તો ત્યાં તો એવું રૂલ જ છે કે છોકરા અઢાર વર્ષ ના થાય ને પછી મા બાપની સાથે ના રહે. આ તો કેવું કે તમે છોકરાઓ છોકરાઓ આવ્યા તમે એનું ધ્યાન રાખો પણ જયારે એની ફરજ કરવાની આવે ને ત્યારે એ લોકો આઝાદ થઈ જાય. તો પછી આપડે જોએ ને કે ઘટપડમાં ચલો કોઈ પૂરેપૂરું તો સાથ ના દે આપડે ડિપેન્ડ ના રહીએ પણ જે આપણું પરિવાર કેવું હોય ને તો એ તો હોતું જ નથી એમ અને આપડે જયારે ભારતમાં જોઓ કે આપડા એવા સંસ્કાર છે કે એના પરિવાર સાથે એકબીજાના સુખ દુઃખ લોકો બાળકો સમજે કે મા બાપે મારી માટે કેટલું. કર્યું છે અને એની સામે આપણને આપે કેટલું કરવાનું છે એ બધું બાળકો સમજે છે ને એ મેન આપણી ભારતની સંસ્કૃતિ છે અને એવું નથી કે ભારત જો ખેડૂતોનું પણ એટલું જ મહત્વ છે ભારતમાં કે ખેડૂત તો મહેનત કરે છેને. સવાર સાંજ તડકોું હોય કેવી રીતના મહેનત કરીને આપણને અનાજ આપે છે. તો પછી ભારતમાં આપણે સાયન્ટિસ્ટનુંું બી એટલું મહત્વ છે કે સાયન્સની લાઈન સાયન્સની દુનિયામાં બી ત જોુવ ને તો આટલું ભારત ઘણું આગળ વધી ગયું છે તો હવે આપડે.. ભારત ના નાગરિક તરીકે આપણેે વિચારવું જોઈએ કે આપણે શું આપણેે કરી શકીએ. કે આપડું ભારત આગળ વધી જાય જેમ કે તમે કીધું ને કે રસ્તા પર કચરો આવી રીતના ના ફેંકોવો જોઈએ. પછી નવા નવા વૃક્ષો આવે ને તો જે પ્રદુષણનુંું પ્રમાણ ભારતમાં વધ્યું છે ને ઈ થોડુંક ઓછું આવી શકે. કે પછી જે સરકારે રૂલ્સ બનાવ્યા છે ટ્રાફિક ના ઈ બધું. પાલન કરવું જોઈ એવું જો આપડે આગળ એ વસ્તુ પર ધ્યાન રાખીએ ને તો આપડું ભારત પણ એક એટલું જ આગળ વધી શકે એમ છે સાચી વાત છે ને.
હા સાવ સાચી વાત છે બેન. આપણું ભારત દેશ સંસ્કાર પછી સંસ્કૃતિ વિવિધતાની દ્રષ્ટિએ. પહેલેથી જ ઘણું સારું છે. હવે અમુક બાબતો જે આ રસ્તા ઉપર કચરો છે પછી અમુક ભ્રષ્ટાચાર થાય છે. એ આપણેે જોવાનું જ છે કે આપડણે આપણા દેશને હવે વધુ સારો તો છે જ તે સો ટકા. વધુ સારો કેવી રીતે બનાવી શકીએ ને એ આપડે જ વિચારવાનું છે. હા સારો બેન તો હવે. મારે બાર વસ્તુઓ લેવા જવાની છે ને તો હું એ લઈ આવું સારું આવજો.
સારું ચલ આવજો.